હલો હલો
રાઘેય
જેસી ક્રિષ્ન રાધે રાધે
કેમ છો
મજામા છો તમે કેમ છો
હું બી મજા મે છુ
હ શું કરો છો તમે એટલે હમે તો હું સિલે કરુ સુ
હમ
સુ તાતા
વા એવાનુ કામ કરો સો કે
બ્લાઉઝ સીલે છે
સીલુ છુન તમારે સીનારો છે કે
તું બ્લાઉઝ કોની પહેરું છું? હું તો સૂટ પહેરું છુ આપને સૂટ સિલતા આવે છે?
સૂટ મને સૂટ નથી આવે છે. એટલે મારે બા-બ્લા. હમ્મ, હટ મારો બ્લાઉઝ પહેડું છું.
હા. મને તો મે મારી તો લગ્ન ની થયા થે ને. તો હું સાડી નઈ પહેરું છું તો બ્લાઉઝ ક્યુ શીલાઉ?
તમારા લગન થઈ ગયા છે?
આટલા હો મારા અને લગ્ન થયા અને એક વરષ હો ગયો છે. એ એક વરષ ઉપરે હોંગે છે.
લગ્નમાં મને તો નહી બુલાય શે.
તમને અ બુલાય છે અ એટલે અન્નાના બીસ-બીસ દાળે લગ્ન થાઈ જશે.
મને તો નહી બોલાયો શે.
આટલે મારા લગ્નમાં બીસ થાય જશે એટલે બીસ દનને લગ્ન થયા છે.
ઠીક છે ઓર ખાવાનું બળાયું?
ખાવાનું બનાયા છે. સિલાઈ કાઢલું થોડસ, આટલા માર બ્લાઉઝ સીલના છે. જેના યાન સિલધુ છે.
ખાવાનું ખાઈ લીધું? બસ, શાક બનાવી.
એટલે આમાં તો ભીંડાનું શાક બનાવ્યું છે.
હમ્મ.
તમારે શું બણાયુ છે?
આલુનુ શાક બનાાયું. રોટલી બનાવી.
હમ્મ.
ઓર ખાવે દીધી હે? બરેસ્ટ કરું છું. હમ્મ. તમે શું કરો? તમે તો સિલાઈ કર્યા છો ને.
એટલે મુ સિલાઈ કરુ છું.
ઓર.
હું શું વેરુ છે તમારે એટલે એટલે પાણી આવેરું છે કે
પાણી તો બાર તો નહીં આવર્યું છે કાલે આવ્યો છો.
એટલે ખુબ પવન આવ્યું છે. ખુબ પવન આવયો છે. ખુબ પાણી આવે છે.
હલો.
હલો.
શું બોલો છો?
આટલે એ થઈ જશે. ખૂબ પવન આવે છે. ખૂબ પાણી આવે છે.
કાલે આવ્યો સો ને તો આજ તો કોની આવે છે.
હમ્મ, કાલે આયો છે આજ નથી આયો છે.
હા. તમારે ગરકા શું કરે છે?
આટલે બાણે થઈ જશે. હું તને સિલાઇ કરું છું રૂમ છે.
હમ્મ. ઓર બિજલી આવે છે કે નહી આવે છે.
બીજલી આવશે એટલે ફરી જાવ છે મારે ફોન મેં ચારજ નથી છે એટલે ફોન એ બંધ હોય જશે.
બંધ હોય ગઈ થી તો સામને આઈ થી
એટલે ફોન કરવાનું ફોન ચાર્જ ચાર્જ હણ છે, તો એટલે તો છે પર્સન્ટ થાય.
અબારની આવેલી છે, કે
બરાબર જ છે, પણ એટલે તમારુ વાત કરું છું, ના હ
સારું છે, સારું હમ. ર કામ વહીયો છે.
આટલે હા પેલા પાંચ બજે તો ઉઠલી છે, એ ચા બનાવે છે. એટલે ઝાડુ નીકાલે છે.
ઓર શું કર્યું છે?
અ એટલે
તમે શું શું કામ કરો છો?
એટલે સબ કામ કરું છું. માણના ઘરનું ઘનું શું કામ સબ સારું કામ કરું છું.
તમારે ગાય ભેંસો છે કે?
એટલે છે ન
તો દુધ ભી કાઢતા પોગા સૌ
હમ એટલે મને તો નથી આવે છે, દૂધ
તો કોણ કરે છે.
એટલે મ સાસુમાં કાઢે છે.
હમ તમે પિલાવે પલાવે છે, કે નીચે
હમ એનમાં કઈ પીું છું.
મારે એટલે તો કોની છે, ને મારે તો ઘરકું કામ જ છે, જો સુબે બટ ન ગાડું નનીકાલ્યું છે. પોછું લગાવું છે. રોટલી બનાયન, સાગ બનાય
હમ્મ
પત્તા ધોયા છે, ને નાહી ધોઈ કરી છે, ખાવાનું ખાવાનું ખાધું છે. અભે રેસ્ટ કરું છું. તમારે શું બાત કરલું છું? ફર સુઈ જઉં છું, ત
સુંન કઈકનું છે, એટલે રાતે સુૂનું છે.
હલો!
હલો!
હા.
સુઈને કઈ કરનું છે, રાતલે આખી રાત સુનું છે.
તડકું રત્રું પડીશ પું છે કે પાણે જવા કો તો નામે કોને
હમ.
સુઈ દુંગ ને
હમ. હમ.
બાકી સોચરી છું, તો શામ કો જાઉ છું.
અચ્છા, અને હું કેમ કેમ કે છું?
હા.
તમે જોયો અમારા પડોશી નથી છે કે?
હા.
એટલે, વણા કે ના છોરી તો વાઘી છે.
અત્યારેનું મને નથી છે માલુમ.
હમ. કસી જાત છે.
એટલે, અમાણું છે ને
હમ. છોરીક શું નામ છે?
છેસે કો નામ તેને દેવાનું છે.
તો બોલતો જાઓ હમારે પાસ મે ગીછે.
એટલે. એટલે, માને સસુરાાલ છે ને એટલે હું કઈ જાણ છું.
તો તમે પૂછતા નહી હશો સાસુ જે ને.
એટલે મારે શું છે?
હમ. પૂછને કંઈ કરવું છે.
કેમ કયોઁ?
પૂછને કઈ કરનું છે.
હા, મારે શું છે?
હમ. ઓર, તમારી બેંન લગ્ન થઇ ગયા છે.
ના અમારે બેનના લગન નહી થયા છે. આટલાના દીકરો કોની દેખ્યા છે આ વાર્તા ઓકે.
તમે, કત્રી બિના છો?
અમે કત્રાણમ.
હમ, દો મહિનાના થઈ ગયા છે.
બે બહેનાના થઈ ગયા છેકે.
હા, બે થઈ ગયા છે એટલે અમારે સાગે થઈ જાય કે.
સારું, એક. બેનર એતો વણકોભી દેખો દેખનાં. લગન કરેતો.
તમારે બી કરવું જ છેકે લગ્ન?
આ બાર તોની કરયા છે બાદમાં તો કરી લઈશ.
ઓરષું પેરે છે.
શુંને એટલે હુંના.
તમારી તમારી બેનનું કઈ નામ છે. શું નામ છે?
અદેનું નામ છે મારી બેનોકો.
તો પઢાઈ કરશે કરતી રેજેને.
હમ.
કસ્સી ક્લાસમાં ભણે છે.
એટલે નાં બારવીના પણ છે.
તમે, બળોકી ભણો?
તમે શું કરો છો?
હુંભી પઢાઈ કરું છું.
શું કરે છે?
કોલેજ જાઉં છું.
હમ
હમ તમારે ઘર વાલા શું કરે છે
એટલે ના ધોયાગર છે તો.
હમ ઓર સ ઠીક છે
હા ઠીક છે તમાર ઠીક છે
હમ્
બજર હલો હ તમાર ઠીક છે
હા આવઔર સુખ કરો છે આ
હ મજામાં છે
હમ ઠીક તમે બી સુઈ જાઓ દ
ઠીક છે તમારે ભસ બોલ કે છે
અરે બાણું ક એ બોલ ર છે આપે પાસ ન મકાન છે
એમ થ છું
અરે પાસમાં મકાન છે ને વણા કે, છે ગાાય પેશરની બોલવી છે ઘર કે વાને છોડ દેવે છે હમ